હા એવા કર
હા.
હમ્મ.
હો મેરી એની બદલે
હા. તમને માન
શું બનાવ્યું?
મેં? મે રસ બનવિયું છે, ગવાર બટેકા હું શાક બનાવ્યું છે.
બીજું શું બનાવ્યું?
બીજું? રો અહ રોટલા કર્યા બાજરાના રોટલા કર્યા છે.
હ અ. હા.
હા.
બીજું શું બનાઈવુ?
કૉલ આવે છે. તે ખબર નહીં તો ભાઈ બને કે બાટલા ચડાઈ દે હલો.
હલો.
તા ભાઈ
પનીર નું શાક કેમ બનાવાનું?
એ.
પનીરનું શાક કેમ બનાવવાનું.
હા. તલી તલી નુ આપણે તલી ન લાડુ કેવી રીતે બનાવાએ.
તેલ લેવાનું.
હા હા.
તેલ લેવાનું પછી એમાં ગોળ નાખવાનો. ગોળને થાવા દેવાનું. પછી એમાં તલી નાખી દેવાની અને ઘડી ખોલાવાનું. પછી એ નીચે ઉતાર લેવાનું. થઈ જાય પછી અને પછી લાડુ વારી લેવાના. તેલ પહેલાં નાખવાનું પછી ગોળ નાખવાનું એમાં. ગોને ઉફારો લેવરાવી દેવાનો. ના પછી અ તલી નાખી દેવાની.